હલો નમસ્કાર નમસ્કાર તમને અવાજ સંભળાય છે મારો આજે એક રસપ્રદ વાત કરવી છે તમારી સાથે
હા હા બરોબર છે
હા પરંપરા એટલે શું
પરંપરા એટલે પેઢી દર પેઢી ચાલતી આવતી રીતે મૂલ્યો સંસ્કાર અને જીવન જીવવાની પદ્ધતિની પરંપરા કહેવાય
પરંપરા શા માટે મહત્વની
કારણ કે પરંપરા આપણને મૂળ સાથે જોડે અને સમાજમાં એક એકલતા લાવે છે
શું દરેક પરંપરા જાળવવી જોઈએ
સારી અને ઉપયોગી પરંપરા જાળવવી જોઈએ જ્યારે નુકસાનકારક પરંપરામાં સુધારો કરવો જોઈએ ને
ઘરે પરંપરા કેવી રીતે દેખાય છે
ઘરે પરંપરાઓમાં તો તહેવારો ઉજવા વડીલો નું સન્માન કરવું સાથે ભોજન કરવું અને ખાસ પ્રસંગે ગીતો અપનાવી
શું આજના સમયમાં પરંપરા બદલાઈ રહી છે
હા ટેકનોલોજી અને વ્યસ્ત જીવનના કારણે પરંપરાઓ બદલાઈ રહી છે
શું બદલાવ ખરાબ છે
નહી દરેક બદલાવ ખરા જ નથી કે કે મૂળ મૂલ્યો બચી રહે ને
પરંપરા બાળકોને કેવી રીતે શીખવવી
રોજિંદા જીવનમાં નાના ઉદાહરણો દ્વારા શીખવવામાં આવે
ભાષા અને પરંપરાનો સુ સંબંધ છે
ભાષા અને પરંપરાનો મહત્વનો ભાગ છે ભાષા ધારા સંસ્કૃતિ જવત રહે છે
ખોરાક ફળ પરંપરા છે
હા સ્થાનિક વાનગીઓ અને બનાવવાની રીતો પણ પરંપરાનો ભાગ જ છે ને
તહેવારો પરંપને પરંપરાને કેવી રીતે જીવંત રાખે છે
તહેવારો લોકોમાં એકતા આનંદ અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ વધવા વધાતા હોય છે ને
શું પરંપરા માત્ર ગામમાં જ વધારે જોવા મળે છે
ના અની શહેરમાં પણ પરંપરા જીવત જ છે ને પરંતુ તેની રીત અલગ હોઈ શકે છે ને
શું ડિજિટલ યુગમાં પરંપરા બચી શકે
હા જોયું તે રીતે ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવે તો તે પણ બચી શકે છે ને
સોશિયલ મીડિયા મદદરૂપ બની શકે
હમ હા લોકો પોતાની સંસ્કૃતિ અને પરંપરા શેર કરી શકે ને તો તે પણ જળવાઈ રહે ને
વડીલોનું સ્થાન શું છે
વડીલો નું સ્થાન તો અનુભવો અને ખજાનો અને પર પરા નું માર્ગદર્શન પૂરું પાડવાનું હોય છે
શું યુવાનોને પરંપરામાં રસ છે
ઘણા યુવાનો ના અંદાજમાં પરંપરાને અપનાવાની છે રહે છે ને
પરંપરા અને શિક્ષણ વચ્ચે શું સંબંધ છે
શિક્ષણ અને પરંપરા નું મહત્વ સમજાવવામાં મદદ કરે છે
કપડાં પણ પરંપરાનાનો ભાગ છે
હા પરંપરાગત વસ્ત્રો સંસ્કૃતિની ઓળખ દર્શાવે છે ને
સુસંગીત અને નૃત્ય પરંપરા
હા તો સમાજ ના ઇતિહાસ ભાવનાઓ દર્શાવે છે ને પરંપરા
જીવનને શું આપે છે
પરંપરા જીવનને ઓળખ મૂલ્યો એકતા ગૌરવ ઘણું બધું આપે છે
ભવિષ્યમાં પરંપરાનું શું થાય
જો નવી પેઢી તેને સમજીને અપનાવે તો પરંપરા ખુબ જ મજબૂત અને ગઢ થાય
પરંપરા અને આધુનિકતા સાથે રહી શકે
હા બંને વચ્ચે સંતુલન સૌથી મહત્વનું હોય કે
પરંપરાનો સૌથી મોટો સંદેશ શું છે
મૂળને સાચવવાનું અને સમય સાથે આગળ વધવાનું સંદેશ પરંપરા નો હોય છે
રોજિંદા જીવનમાં શું કરી શકાય
પરિવાર સાથે સમય પસાર કરવો ભાષા બોલવી અને સંસ્કારોનું પાલન કરવું એજ પરંપરાનું મહત્ત્વ હોય છે
એક વાક્યમાં પરંપરાનું મહત્વ શું છે
પરંપરા આપણા ભૂતકાળ વર્તમાન ભવિષ્યને જોડતો મજબૂત પુલ છે
આજના સમયમાં પરંપરાની વ્યાખ્યા બદલાઈ રહી છે
હા સમયની સાથે લોકો પરંપરાની નવી રીતે અપનાવી રહ્યા છે ને
નવી રીતે એટલે શું
નવી રીતે એટલે જૂના મૂલ્યોને જાળવી રાખી નવી રીતો ઉમેરવી
સુું પરંપરા માત્ર ખાસ પ્રસંગો સુધી સમ
નહીં પરંપરા રોજિંદા જીવનનો પણ ભાગ ભજવે છે ને
સવારે શરૂ થતી કેટલીક પરંપરાઓ કઈ હોઈ શકે
ઘરને સ્વચ્છ રાખવું વડીલો નું સન્માન કરવું અને દિવસ સારી શરૂઆત કરવી એજ છે પરંપરા
સુ સ્વચ્છતા પણ પરંપરાનો ભાગ છે
હા ઘણા વર્ષોથી સ્વચ્છ જીવનશૈલી મહત્વનો ભાગ આપવાવામાં તો આવ્યો છે
પરંપરાને શિસ્ત વચ્ચે સંબંધ છે
હા ઘણો છે હમ્મ
પરંપરા અને શિસ્ત વચ્ચે સુું સંંબંધ છે
બંને એકબીજાને મજબૂત બનાવે છે ને
શું નાની ટીવો પણ પરંપરા બની શકે
હ લાંબા સમય સુધી ચાલતી સારી ટેવ એ પરંપરા ન ઓમ. બન ભાગ પણ બની જાય છે ને.
ઘરમાં પરંપરાનું વાતાવરણ કેવી રીતે બનાવી શકાય?
સાથે બેસીને વાત કરવાથી અને એકબીજાને સમય આપવાથી.
શું ભોજનનો સમય મહત્વનો છે?
હા સાથે ભોજન કરવાથી સંબંધો મજબૂત બને છે.
શું ઘરની સજાવટમાં પણ પરંમ
હા ઘણી વસ્તુઓ સાથ સાસ્કૃતિક ઓડક દર્શાવે છે ને.
થોડો સાચવી રાખવી જોઈએ.
હા, કારણ કે તે તિ ઇતિહાસ ની યાદ આપવામાં આવે છે ને.
શું નવી પેઢીને તેનો અર્થ સમજાવવો જોઈએ?
હા, સમજવાનો રસ વધારે રસ વધે જ છે ને સમજવાથી તો.
શાળાઓ પરંપરા જાળવવામાં મદદ કરી શકે?
હા, સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા પણ મદદ થઈ શકે છે.
શું પુસ્તકો મદદરૂપ બને છે?
હા પુસ્તકોનું જ્ઞાન અને ઇતિહાસ પણ આપે છે ને સાથે સાથે.
શું વાર્તાઓ મહત્વની છે?
હા, વાર્તાઓ નું મૂલ્ય સરળતાતી શીખી પણ શખાય છે ને?
શું કળા અને હસ્તકલા પણ પરંપરા છે?
હા, સર્જાત્મકતા અને સંસ્કૃતિ નું પ્રતિનિધિત્વ કરે છે.
શું મોબાઈલ ના કારણે પરમ પરા ઓછી થઈ રહી છે?
જો સંતુલન રાખવામાં આવે તો થઈ શકે આવ.
ટેકનોલોજી મદદરૂપ કેવી રીત બને?
પરંપરા વિશે માહિતી ઝડપથી શેર કરી શકીએ તો.
શું વિડિયો દ્વારા પણ શીખી શકાય?
નવી પેઢી માટે સરળ માર્ગ છે.
શું ડિજિટલ સંગ્રહ મહત્વનું છે?
હા, જૂના ફોટા અને યાદો સાજવી રાખીએ તો એ પણ મહત્વ નો ભાગ જ છે ને.
સમાજમાં પરંપરાની પરંપરાની શું ભૂમિકા છે?
હમ્મ. હા સમાજ પ્રત્યે ફરજ સમજાવે છે કે શું પરંપરા બદલાઈ શકે છે?
સમાજમાં પરંપરાની ભૂમિકા શું છે?
હ પરંતુ મૂળ મૂલ્યો બચાવવા જ જોઈએ ને તો જ પરંપરા જળવાઈ રહે.
શું કરી શકાય?
આભર માનવાની ટેવ રાખી શકાય ને.
શું સમયની મહત્વ પણ પરંપરા બની શકે?
પાલન સારી ટેવ જ છે ને એક.
હમ શું એકબીજાની મદદ કરવી પરંપરા નો ભાગ છે
શું નમ્રતા મહત્વની છે એકબીજા ના સંબંધ મહત્વના છે
સારું ચાલો તારે આજે તો આપડે બહ સારા ટોપિક ઉપર વાત કરી અને ઘણો આનંદ થયો આપણે ફરી મળીશું બરોબર બીજા નવા ટોપિક સાથે
હા હા
હા